કેમ છે ડાભી ભાઈ.
મજામાં હો.
એવું છે.
તો કાલે કોલેજે જવાનું છે એમને?
હા હો કોલેજ જવાનું છે.
હું કરીશું કોલેજે જઈન?
કોલેજે કાલે પેલો દિવસ.
કાલ તો લગભગ બધા એફ વાય વાળા એ આવવાના ને કે? હું નીકળી ગયો ત્યાંથી હારુ જમવા આવાનું તું ત ઓ કે જમા આવાનું ડાલકીયે એ થતો કે કે મારે ખૂણામાં મારી જગ્યા છે મુકેશ આવે તો કે જે એને મેં કીધું વાંધો નહી. કયસ તમ‌ તારે.
એવું છે.
હમ્મ તું તમ તારે ડબલ ડબલ ડોર વાળી વિિડોવાળી એસી હે ત્યાં લઈ લેન તાર જગ્યા.
ં લઈ લે બતા થં કોક બીજું આવી છે બ મજા ન એકલા આવતા હોય ને અયા તો.
તમારે પાછા તમે બેચ સો ને રૂમમાં.
હા અત્યારે તો બે જ છી લોકો
હું મારો રૂમ જે હશે ને
હમ્મ હમ્મ
એઈ રૂમમાં હું હાવ એકલો.
એ ચમ.
મને કઈક અમિતભાઈ ક કોને ખબર હ હ બે નંબર માંથી આઠ નંબર માં કઈ રીતે નાખવી એજ ના ખબર પડી.
તે તારા ભેગા કોણ છે?
મારે ભેગું કોઈ નઈ લિસ્ટમાં કોઈ છે જ નહી એક હતો ને
હ.
કે એને ફેલ કરેલો સે. કક મનોવિજ્ઞાન નો સ્ટુડન્ટ હતો એ.
ઈ તો નીકળી ગયો હોય ને હવે?
હમ્મ એ નીકળી જાય એટલે હું રૂમમાં‌ હાવ એકલો એટલે હવે મારી ભારે કોણ આવશે ખબર લગભગ કે એફઆઈ ની સંખ્યા મારે હારે આવશે.
એવું છે.
હા
હું ત એકલો‌.
હમ ત્યાં હુધી એકલો.
હારુ આમ તો એકલો હોય તો.
અરે એકલા માં મજા આવે હું હાસુ કઉ ને હું લગભગ કેટલા એક એકલો કેટલા દી રહ્યો ખબર લગભગ અ હાત હાત દી રહ્યો તો એકલો પણ વાસવામાં. ફોટી ગયોો ને એવું પ મેમે ઈંગ્લિશ નું ગ્રામર શરૂ કર્યું તું. ગ્રામર ના એક એક સેન્ટ્સ ને બધું પાકું કરી નાખ્યું. કાળ ને ટેન્સ ને ટેન્સ લઈ લીધા સર્વ નામ લઈ લીધા. એવું બધું લઈ લીધું ને પાકુ કરનાઈખયુ ગોખી નાખ્યું. જમીલીધું હ વાધો નહી.
હા.
એકલા થોડુંક વાચવાનુંય મન થાય હું. ઓલે હારે રૂમમાં હોય તો આપડે હું વાત. વાતું વાતુમાં સડી જાય, એટલે પછી પૂરું.
હમ્મ.
ન કઈ કોલેજ નું ભેગું થાય, ન કંઈ આપડા અહીંયા વાંચવાનું હોય, ઈ ભેગું થાય.
સિલેબસ આવી ગયું તારી પાહે?
હા, સિલેબસ તો બધાને આપી દીધો.
એવું છે.
તે ડાઉનલોડ ન કરીયો હજી.
ના ડાઉનલોડ મેહેનત કરો.
તમને લગભગ ઓલા કોણ ક્રિયા છે, બોલો? પતલા પતલા છે.
હા હા.
ઈ તમને બધો સિલેબસ ઓ પીડીએફ બનાવી ને આપે ને? કપિલ શર્મા કે એવું કંઈક શું છે?
હા, ઈ આવે.
બાલ્કી પાસે પીડીએફની એવું બધું પડું રઈશે, તારે જ કામ આવશે.
હા, એને આગળથી લઈ લેએ તો હાલે.
હ, કેમ કે ઈકોનોમિક નો સ્ટુડન્ટ છે. એટલે વાંધો ના આવે તારે.
હવે કહીં આવે કે, ને ખબર?
પાંચ તારીખે આવે એમ કેતો ઈ.
કર્લી.
પાંચ તારીખે.
પાંચ તારીખ એવું.
હમ, પાંચ તારીખે પાકુ આવશે. એટલે આજ થી પાંચ-પાંચ દિવસ રહ્યા.
હમ, પાંચ દિવસ રહ્યા.
હમ. હી પાંચ દિવસ મા આવે એટલે. એને લગભગ આપડી હારે જ જમવાનું થાય.
આ રૂમ ન બદલવા દેલા.
રૂમ લગભગ તો ન બદલવા દે મારા ખ્યાલ પ્રમાણે. પછી કંઈ ખબર નઈ.
પુછીને બાકી બદલી નખાય.
તારે કોઈ ભેગવું બડલ.
હા, ગમે ના ભેગું.
તારે તો ઓલા સ્મિતલા નો એ રૂમ ફૂલ થઈ ગયો ન કરે. ત્યારે એમાં જા આવનું હોય.
હ ડાલ્લ કી નામ બે હોય, જ મજા ન હો. એમ કો વધારે હોય તો.
અ ડાલકી આરે તને મજા આવે છે. ઈ બંધો વાચવા વાળો છે.
એવું છે. આપડે નો વાચતા હોયનું.
આપણેે વાસ્તા આપડે વાસવાહાટું તો આપણને ઘરેથી નીકળ્યા.
હમ, એ વાત હશે.
હ, કાલ હવારે બધા કુટુંબ ના. બધા નોકરી હાટું વાટ જોઈને બેઠા આપડી હાટે.
હ હ
તારે જોકે નોકરી ન લે લે તોય તારે હાલે.
હમ, ક્યાં એવું કઈ ન હ ભાઈ, નોકરી લેવી જ પડે.
મને તો હવે એટલો ભણાય એટલે મારે તો ગમે એમ કરી નાની-મોટી પકડવી જ પડશે.
નોકરી મળે ઠીક છે, નકર
રાી અરે ભજન
હમ બાકી હરી ભજન
હલેે ભાઈ મળી જાય
મહેનત કરવી પડે એમાં મળી તો તરત જાય
મહેનત કરવી પડે
હમ ઓલાય કેમ ત્રણ મહિનામાં ભેગું કર્યું
હા મસ્તમ
વીક છે. ને હમણાં પાછી એક કોન્સ્ટેબલ ની ભરતી આવે એમાં વિચાર છે. કક ઉ ખાડી એ ગયું તું ખાડીશું એનું
દોડી તો જવા હે પણ હવે
મોલામાં પરીક્ષામાં કેવડ આવશે
પરીક્ષા એવ બાકીળ તો જાય
હમ દોડે શારીરિક ક્ષમતા આપડથી હું ગમે એમ કરી કરી જ નાખીશું આપડે
હા
ઓલામાં મગજ ઘઉ ત્યાં થોડુંક આપડ આપણને કેવડ આવે
મંધ્ર ન
હા. ઈ તો મેન પ્રોબ્લેમ છે
હમ આટલ વા દિવસ ન ખાલી કલાક દોઢ કલાક વાંચતા હોય ને તોય વાંધો ન હોવે
હા હો અત અત્યારે આપણને ખબર પડી છે ને તો હતી કામનું
બાકી એ પછી બે ત્રણ મહિનામાં આપડા થી તો ન ભેગો થાય
ન ભેગું થાય કેમ કે આપડે પ્રેક્ટિસ જ ના પડી અત્યારે આપડે એમ કેવી કું ત્રણ કલાક પાછી ત્રણ કલાક ત્રણ કલાક ની તું કે બાકી છે ને પાંચ મિનિટ એ ન બેાય બોલા આપડથી
હા નો બહાર આપડે કોઈથી વાયસુ જ નહ તો
હા ઈ તો મેન વાત છે કોઈ જે આપડે વાસવા બેઠા જ ને હજી મેં મુકેશ છેલ્લીને પેલી વખત આમ તૈણ તણ ચાર ચાર કલાક છે છેલ્લી વખત મેં કારે વાસુ ખબર
કર
બ બારમાની બોર્ડ ની પરીક્ષા હતી ને એમ એ મને યાદ છે મે વાસું બાઈક કી છે ને હજી સુધી હું એટલી કલાક બેઠો જ ના વાસો
આપડે તો એટલું બેઠાય પણ
કેમ કે તારે હું થોડોઓલો ઘર નાનો નાનો ભી હોય અને હોસ્ટેલ તો આપણને કોણ કેલે
કોય નહો એક એમારી પાસે ફોન હોય
હા એમાં બાકી રહી ગયું ફોન
હા ફોન હોય તોજ કે હાલ ભાઈ કઈ નઈ તો આય છ
હા
ફોન હોય ત પછી ફોન જોવામલી જાય
હા એ આપડે એલા આ બધું કક મેવેક જ પડે છે દૂર
અને એમે હવે એક વરષ તો આમનેમ વયુ ગયુ ખબર ન પડી કેમ વયુ
હા આ જાટ હોય છે હો તરત.
શર્ટ વહી ગયલા અને આપડે કઈ કર કર્યું નિયમન.
હા એટલે કોય નહ એકય બાજુથી નહી એમ.
હા, નઈ કઈ એક ભરતી માં ફર્યું ફોર્મ? હ કઈ આમાં કઈ ઉકાયળુ
હ
કાઈ
અને એમાં ઉપરથી કેમ.
હમ્મ.
હે?
આ બે વર્ષ છે. બે ત્રણ વર્ષ ધ્યાન રાખી લઈએ તો થાય બાકી તી તો જમ,
બાપ દાદા ને ધંધો એ હોય કેમ પકડો હું તને એમ કઉ. હવે આપડે એટલું ભયણા બરાબર હવે આપડે ડાયરેક્ટ ધંધામાં ઉતર્યું બધા કુટુંબ ના હું શું વાતો કરે?
ક્યાં ને તમે આપડે
હા તમારા છોકરાને તમે જ આઘો આઘો ભણવા મેકલ્યો ન. એટલો વાહે પૈસો બગાડ્યોને હવે ધંધા માં ઉતારી દીધો. પૈસાની હું બગાડવાની જરૂર છે. પેલા તો ઉતારી દીધો હતો ધંધામાં. એટલે કુટુંબમાં તરત આવી વી વાતો થાય.
હમ્મ.
જોકે આ કુટુંબ એવું હોય ની પણ અમુક ના કારણે બધું એવું તરત અફવા ફેલાય.
હા એ બધા તો કઈ કે નહી.
ઓલા હું આપડા કાકા દાદા હોય કે હામેથી કોઈ કે નહી.
હા તો ચક કે વાતો કરતા હોય.
હા.
હવે આ થોડું ધ્યાન રાખી લેવાય તોય પાસ થઇ જાય કેવા એકાદી જ નોકરીમ.
ધ્યાન થોડુંક નહ વધુ પૂરતું આપડે ધ્યાન રાખવાની જરૂર છે.
હા એમ તો શેનુ ધ્યાન રાખવા ની જરુર.
હારું હાલ તો.
હા હાલ વાંધો નહી.